હા. આવે છે અવાજ?
હમ્મ, આવે છે અવાજ. તને આવે છે અવાજ?
હા આવે છે.
પાંસો
શું કરે છે?
બસ અ બેઠી છું, થોડું કામ હતું એ પતાવતી તી.
શું કામ?
એટલે આ કોલેજમાંથી કંઈક પ્રોજેક્ટ નું આપ્યું છેને એ કરતી તી.
બરાબર.
અને ન કોલેજમાંથી નવું શીખવાડે છે, તો એ પણ લેપટોપમાં કરવાની કોશિશ કરતી તી.
બરાબર. કોશિશ કરતી તી.
હા
કોશિશ કેવી ર
સારું રહ આમ તો પણ હજી થોડુંક ના આવડે એવું છે તો પછી શીખીશું હજી
બરોબર શીખ જ શીખ
બોલ બોલ તો શું ફાર છે.
બસ. હા રૂમ સર્વો કરતા હતો.
ઓહો સારું કહેવાય.
હમ ઘણા દિવસથી હતું. કે કરું કરું બટ પણ ટા ટાઈમ નાતો મોટલો એટલા આજે નક્કી કર્યું કે ચલો આજે તો કરી જ દઉં જે થાય એ એટલે પછી ચાલુ પડી ગ
મારે પણ એવું છે મારે રૂમ સાફ કરવાનો પણ ટાઈમ નથી મળતો.
ફોનમાંથી મોડું કાઢવાનું એટલે ટાઈમ મળી જશે.
ઝેરીલી વાતો ના કરવી.
હ હમ
સર. ર રૂમ સાફ કરવાનું. આમ તો ખ ઘર સાફ કરવું છે મમ્મી ને મારે
અચ્છા.
કેમ કે હમણાં અઠવાડિયા પેલા વાવાઝોડું આવ્યું ત્યારે બહુ ધૂળ ઉડી તું એટલા પછી સફ થાય તો કઈક સારું લાગે
હમ
હા હા બોલો
વાવાઝોડું આવ્યું હત આખું ઘર ધોડધડ
હા એ હું તો બાર બાર એટલે મારા ઘરની બહાર નીકળી ના હ તારા. ચો દેખ. હાઈ નહી રાતનોો ટાઈમ હતો અને આમાં ત્યાં સ્ટ્રીટ રસ્તા પર લાાઈટ પણ નથી થસે તો જો. ધૂલ ઉડતી હતી ના કસો આજ. ું બધું દેખાય એમને. ને વીજળી થતી તું. ખાલી રસ્તા પર જતા વાહનો દેખાય છે એની લાઈટ ઉપર જ દેખાઈ જતી.
ખતરનાક વાવાઝોડું હતું.
બહ ધ.
હું સુઈ ગત. તને.
હમ.
તો સ્ટોપર મારીધ દરવાજાને પણ પવન એટલો ખતરનાક આવે નેને પવનનો એટલો સુસવાટો હોય ને ખર એવો આવે. પવન પીલો. સુસવાડો આવે હલો. હલો.
હલો.
હલો.
હ આવજો ક તો કપાઈ ગ તો કરા આવ.
કાય્યો હવે.
હ.
હ પવન ખતરનાક આવતો હતો અને. પવનના જોકાણ લીધે છે ને દરવાજો ખખડતો હતો અનસ્ટોપ. પર મારી દે ને તો પવન. એવો પવનના લીધે દરવાજો. દરવાજા લે તે સ્ટોપર હાલ.
અમારે એ જ હતું તો ના અમારા. અમારે તો આજુબાજુ ખુલ્લી જગ્યા છે આમ થોડી તો ત્યાં એટલો પવન ને એટલી ધૂળ ઉડતી બધી ખુલ્લી જગ્યા છે ને એટલે ધૂળ બહ ઉડે છે આ બાજુ.
હમ.
દરવાજા અડધો બંધ કર્યો હતો એટલે વચ્ચેથી સ્ટોપર મારી હતી ને. તો ખડ ખડ ખડ ખડ થાય પડ છે. અને અમર બાજ. બાજુમાં ઘર. ખળ ખળફટ જત તો.
એ વાત છે એટલે એવું અવાજ આ ખડ ખડ ખડ ખડ.
હા હા. અમાર બાજુ વાળાના ઘરે અ ચપ્પલ મૂકવાનું સ્ટેન્ડ મળતું છે બારની સાઈડ. અખું ઉડી ન પડીું.
અ નુકસાન થાય વિચારાને.
હા પ્લાસ્ટિક નું હતું એટલું ઉડીને પડ્યું. પછી પાછું ઉભું કરીને મૂક્યું તો પાછું પડ્યું પછી આપણા ઘરની અંદર લઈ લીધું આખું સ્ટેન્ડ.
બરોબર. ઓ બહુ ઓળ ઓળડી થથી.
બઉ એટલે આખું ઘર જ સાફ કરવું છે.
હમ અને સવાર પડતા ખબર સન્નાટો થઇ ગયો હતો.
એક તો અમને એ બીજા દિવસે બપોરે તાપ જોયો હોય તો એટલો તાપ હતો ને રહેવાય જ.
હમ.
અચ્છા. અત્યારે એટલો તાપ છે.
હમ. પછી તો બાફ મારતી હતી.
અરે અત્યારે કેટલો બાફ મારે્યો છે.
ખતરનાક.
બહ અતિશય.
અતિશય.
હા. બોલો બીજું શું જાણ.
ચાલુત થશે.
થવું જોઈએ હું તો કઉ છું થોડો ઘણો તો વરસાદ આવવો જ જોઈએ અત્યારે.
વરસાદ આવવો તો જોઈએ પણ વરસાદ પડે ને તાર સારું સારું લાગે. એક વાર વરસાદ પડવો બંધ. થ ને એના પછી બફારો ચાલુ થાય.
બહુ જ અને વરસાદ આવો જોઈએ પણ એવો પણ ના આવવો જોઈએ તો એના ખેતરોને નુકસાન થાય.
જોઈ તો થવાનું. ગઈકાલ પરમ દિવસ હઊબર ગયો હતો ને.
હમ.
આમાં શું છે કે ગઈકાલ પરમ દિવસોમાં બહાર ગયો હતો. તો તારે મેં જોયું. ખેતરોમાં બાસરી હતી.
હા.
હવે જો આવું આજે કે કાલે વરસા. ત્યાં સુધી એમણે કાપી નહી. તો એ હવે બગડવાની કે નહી બગડ એટલે આ વસ્તુ આપણા હાથમાં નહી.
એ લોકો ન સમય આવે ત્યારે લોકો એ લોકો ન પાક આપાપે હમ. એ લોકો ના એ લોકો ના. સમમે પાક કાપી નાખે એ લોકો પણ વરસાદ આવે તો એ લોકોનો પાક બચી જાય પણ વધારે પડતો વરસાદ આવે તો બધાનો પાક ધોવાઈ જાય.
હમ.
એટલે વધારે ના પડવો જોઈએ પણ રોજ જ દિવસમાં ત્રણ થી ચાર વાર ધીમો ધીમો વરસાદ પડવો જોઈએ અનેને હું તો આખો દિવસ ધીમો ધીમો ચાલુ રહેવો જોઈએ એકદમ ધીમે ધીમે ઝરમટ ઝરમટ હા ઝરમર ઝરમર વરસાદ પડે ને એ
જય્યારે આખો દાડો પડો હતો પડો પણ જ્યારે હું બહાર નીકળું ને. ત ના પડવો જોઈએ.
હ એવું ના ચાલે ને. ના રે મન તો બહું ગમે. જારે પણ બાલકોને વરસાદ પડવો જઈએ. તને કંઈ ઋતુ ગમે?
મને સ ચોમાસું ગમે અને શિયાળો ગ
શિયાળો ને ચોમાસું તો મનેય ને ગરમી નહીં સહન થતી, ઠંડી ને ચોમાસું સહન થઈ જાય.
હમ્મ. ઠંડીમાં તો શું આપણેે જેકેટ, સ્વેટર કંઈક પહેરી લઈએ એટલા આપણને વાંધો ના આવે.
હમ્મ.
પણ આ ઉનાળા મ શું કરવાનું? ચાલું ઘરે તો પંખા નીચે બેસશે, એ સી નીચે બેસશે, પણ ઘરની બહાર જવાનું તો હોય ને. આમાં તો ઘરની બહાર નીકળવાની ઈચ્છા કેદારનાથ.
ના ગરમીમાં કશ જ જવાની ઈચ્છા નહ થતી ને એમાં કોલેજ સ્કૂલ ટ્યુશન બધું ચાલુ થઈ જાય.
એ તો ના છૂટકે જવું પડેને.
એજ એટલ જ જઈ જશે.
તો જવું પડે
સહી રે છે.
હમ્મ.
જઈએ છે એટલે જ.
હમ્મ.
પણ આ તરાજા પાડ દીધી.
હા હવે તો જરૂર પડે તો રજા પાડવી પડે.
અવાજ કપાય છે.
જરૂર હોય તો રજા પાડવીય પડે.
હા, તમારા નેટવર્કમાં બહુ પ્રોબ્લેમ છે.
મારે તો ફાઈવ જ છે.
મારે પણ ફાયજી છે પણ તમારામાં તમાર નેટવર્કમાં પ્રોબ્લેમ છે એટલે વારે ઘડે અવાજ કપાય છે, અવાજ જતો રહે છે.
અમાર સી અમાર શહેરમાં તો હારું આવે છે નેટવર્ક.
અમારા ગામડામાં તમારતા સાર મારો અવાજ નહી કપાતો તમારો કપાઈ છ. હસો.
સુ જમી
બસ ગવાર ન શાક ન રોટલી મેું તમને કોલ બેેક કરું મારામાં બીજો કોલ આવે જ
પોતાનું શાક ખાધું હ
તમાર ક બક
હા હા હા
બાય